હ જય શ્રી કૃષ્ણ. હા તમે કેમ છો?
બસ બસ મજામાં તો આજે આપડે ફરીથી વાત કરવા માટે ભેગા થયા. છે અને આપણો ટોપિક છે બાળક કોની સંંભાળ.
હા, હા ચોક્કસ.
તો આપડે બધા એમ તો મા બાપો બાળક કોની સંભાળ રાખતા જ હોઈએ છે. પણ દરેકની મ પદ્ધતિ જુદી હોય અને દરેક ના બાળકની જરૂરિયાત પ્રમાણે પણ એ જ અહ ફેર પડતો હોય છે. તો મોટે ભાગે જ્યારે નાના હોય છોકરાઓ જ્યારે જન્મ થયો હોય ત્યારે તો ઘણી બધી આમ ઓસડિયા હોય કે પછી આપડે પેલો ઘસારો ઘસીને પીવડાવીએ એ રીતે આપણે સંભાળ રાખ તા હોઈએ છે. તમારે બાજુ શું ચાલે છે એ રીતનું કંઈ હોય છે.
હા, અમારે ત્યાં પણ ઘસારો પીવડાવવાની પદ્ધતિ છે. હમ્મ, હા, હા. હામાં અમે જાયફળ થોડું આપતા હોઈએ. હમ્મ, સુંઠ થોડું બદામ થોડું કાજુ, થોડું ખારેક
હા, આ બધું બહ ના બહ થોડી થોડી માત્રામાં ઘસી ને હ દૂધ માં નાખીને પછી આપતા હોઈએ જેથી કરીને એમને ઉધરસ ના થાય, પેટની તકલીફો ના થાય પછી શાંતિથી સુએ ઘણા લાંબા સમય સુધી એટલે એ અરે ત્યાં આપતા હોય છે.
હમ્મ-હમ્મ. બરાબર છે. તો એ લગભગ કેટલા ટાઈમ સુધી આપો? છ મહિના સુધી
હા, છ મહિ અર અ છ મહિના થી સ્ટાર્ટ કરીએ. છ મહિના સુધી તો મા તાનું દૂધ જ એકદમ ગણાય છે લાચા મૈં અને થાય પછી આપણે થોડુંક ખોરાક પણ ચાલુ કરીએ. તો હા, ત્યારથી પછી આ સ્ટાર્ટ કરીએ તો એ બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધી આપે.
હમ્મ.
હા, એટલે એમનો ડાય જેશન પણ થોડું સારું રે અને તકલીફ ના થાય.
ઈવન નાના બાળકો મા મે જોયું છે કે, તાળવું પોચું હોય. એનું એ લોકો નું બ્રહ્મમ રદ્ર કેવાય તાળવુ પોચું હોય એટલે તાળવુ ભરવા માટે ત્યાં પેલું દિવેલ લગાવાનું હોય છે.
દિવેલ લગાવતા હોય. અ હા અમાર ત્યાં કરે છે.
બરાબર એટલે જે ગરડા હોય બધ એ લોકો આપણને કેતા હોય કે તાળવુ પોચું છે એટલે હાથ આપણે સાચવીને પકડવો પડે અને ઉપરથી દિવેલ ભરવાનું તાળવા પર એટલે ધીરે ધીરે પછી તાળવુ બધાય એમ
બધાય હા
હમ. એ રીતે કરતા હોયએ બધા
હા તમારે ત્યાં પન ઘસારો પીવડાવો છો?
હા ઘસારો પીવડાવી અમે તો અ એક બૌ જૂની દુકાન હતી આયુર્વેદિક દુકાન તો ત્યાં એ લોકો વર્ષોથી ઘસ ઘસારો બનાવે. નાના બાળકો માટે ઘસારાની ગોળી તો એ ઘસારો લઈ આવતા હતા અને એને વાટ એને ઘસીને પીવડાવવાનો એ રીતે કરતા તા અને હમ એ સિવાય તો આપડે ખોળાકમાં જ કાળજી માતાના ખોરાકમાં જ લેવી પડે કે, જેથી બાળકને બ ગેસ નહી થા થાય ને એવું બધું ધ્યાન રાખું પડે સૂઠ સૂઠ ગણી ખાવામાં આવતી તી. જેમ કે જે એટલી સૂંઠ વધારે ખાય એટલું અ બાળકને સારું પડે એમ એવું માનતું તું કે એટલે સૂટ વધારે સૂં ની ગોળી છે પછી લાડવામાં સૂટ એ રીતે સૂટનો મારો રાખ તથા
હા સુંટ હેલ્પ પણ કરે છે. અ સુઆવર થાય એટલે બધાથી પેલા સૂઠ જ આપવામાં આવતું.
હા બરાબર. કોની મેચ સવા શેર સુંઠ ખાધી છે.
હા કહેવત પણ છે.
હા એટલે જેની મમ્મીએ એ સુંઠ ખાધી તી હોય એ છોક બળવાનું હોય એનો કેવાનો મતલબ એ. હમ હહ બરાબર છે. અને એટલે આ બધું તો આપણું દેશી વૈદ્ય ચેક કે નાનપણથી જે બધાને જ પરંપરા થી ખબર હોય કે આવું કરવાનું આવું કરવાનું. એ સિવાય પણ અત્યારના જે ડૉક્ટર્સ છે, એ લોકો પણ અમુક વાત જે કહે છે એ બરાબર હોય છે. જેમ કે આપડે બધા પેલું અ મલાઈથી નવડાવીએ હળદર મલાઇ, કે ચણા ના લોટથી પણ હવે એ વસ્તુ તો પહેલાના જમાનામાં કેવુ ઘરની ગાય હોય, અને ચોખ્ખું દૂધ ગાય ઘી હોય તો એ વસ્તુ વાંધો નહોતો આવતો હવે તમારી હળદ દર અથવા અ દૂધ જે કંઈ જે કંઈ મલાઈ છે એમાં જ જરાક પણ કેમિકલ વાળું હોય તો એ છોકરાને એલર્જી થઈ જાય છે.
થઈ જ જાય છે.
હમ એટલે ભલે એ જૂનોને જાણીતો ઉપાય હોય, પણ અત્યારના સમયમાં આપણે એને સમય પ્રમાણે ચેન્જ પણ કરવું પડે.
કરવું પડે છે. હા હવે એનું વાતાવરણ પણ એ હિસાબતી નથી. કે છોકરાઓને તરત એલર્જી થઈ જાય છે.
હા હા.
હ પહેલાના ટાઈમમાં હવે માલિશ પણ કરતા.
બરાબર.
હા હજુ પણ કરે છે. પણ હવે થોડું આપ. આપણે, ફેન્સી તેલ લેવા જઈએ. મારો અનુભવ કઉ છું, હા હાજ. પ્રોડક્ટ હતું. હ હા. એ લીધું પણ મારા બાળકને તો ત્રણ ચાર વખત એનાથી માલિશ કર્યું કે એને આખા શરીર પર એલર્જી થઈ ગઈ હતી. હા પછી ડોક. પાસે લઈ ગયા ડોક્ટરે કીધું કે ના બધું બહારનું હોય બધું તેલ બંધ કરો તમે જે પહેલેથી આપણું નારિયેળ નું તેલ છે. રાય નો તેલ છે ઠં ડી હોય તો. એ શુદ્ધ તેલ જ વાપરો ને તો તમને એલર્જી બાળકને થશે કરીને. હા પછી એજ દવાઓ કરી પછી આપણે ગરમી ની સીઝન હતી તો નારિયેળ તેલ થી પછી એને માલિશ કર પણ એનાથી તકલીફ ના થાય. પણ આ બધા ફેન્સી તેલ હવે આવ્યા. છે એનાથી અસર બાળકો પર પડે છે એટલે જે આપણા ઘરડા પેલે વૃદ્ધ લોકો કઈ ને ગયા. એ વાત બધી છે સાચી ચીજ છે.
હમમ બરાબર અને પેલું કેવું ભ્રામક જાહેરાતો હોય બધી ફેન્સી એનાથી પણ બધા ફરમાઈ જઈએ ને કે આના કરતા આ સારું હશે. કઈક એમાં એડ કયું હશે એવું વિચારી આપ આપણે પણ ખરેખર એવુ કઈ હો
નથી હોત નથી હોતું.
બરાબર અને બાળકોમાં બીજી પણ સમસ્યા જોવા મળે છે કૃમિની.
હા કૃમિની
તો કૃમિ માટે પણ કાચકો નામનું એક વનસ્પતિ આવે છે તો એ કાચકો ઘસીને પીવડાવતા હતા પહેલાના જમાનામાં હા રાઉન્ડ રાઉન્ડ કલર ના કાળા કલર નું આવતું હતું કાચકા જેવું તો એ ઘસીને પીવડાવી અને
હ એ વાવડીગ એને વાવડિંગ કેવાય. કદાચ અચ્છા એ જુદા આવે વાઉડિંગ ઓકે અમારે ત્યાં વાઉડિંગ આપે તો એ અચ્છા.
હા દૂધમાં ઉકાળી ને વાવડીંગ નું દૂધ પીવા ને
ઓ
બાવડીંગ વાળ દૂધ પીવે એટલે કૃમિ એનાથી મરી જાય હમ હા હ અને કાચકો પણ ઘસી ને આપે. એ જયારે હા. દૂધ પીતા ન એને બાળકો. બાર નું ત્યારે આ કાચકો ઘસી ના આપ.
અચ્છા. ઓકે.
સારામાં જ કાચકો આવી જાય છે. હા એવું.
ઓ.
એ રીતે થોડીક બાળકો. મોટા થઈ જાય પછી તો કેવું કે લોકો. જયારે ચાલતા થઈ જાય ભ ખોડિયા ભરતા ત્યારે પણ આપણે ગણી. સંભાળ રાખવી.
હાજ રાખવી પડે ઘણી સંભાળે.
એક જગ્યાએ સુવડાવ્યા હોય તો સુઈ રહેતાં તા હવે એ લોકો ફરે તો ઘરમાં પણ એવી કોઈ શાર્પ વસ્તુ એમની પહોંચમાં નહી રાખ ખવાની એમની ઉપર કંઈ પડી પડી નહી જાય એ વસ્તુ ઉપર ધ્યાન રાખવું પડે, બાકી છોકરું ગળી જાય ને એ મોડામાં નાખે બાળક કો તો એટલે ગળ ગળી જાય છે ઘણી વાર છોકરાઓ એમાં પણ એમને રિસ્ક
હા ધ્યાન રાખવું પડે સારું ધ્યાન રાખવું પડે છે. હા, હમ્મ.
એટલે એ એ સમયે બાળક જ્યા નાનું હોય આવી રીતે કા ભા ભાખોડી ચાલતું હોય ત્યારે આપણે ઘરમાંથી બધી વસ્તુઓ એવી રીતે હટાવી દેવી પડે કે જે ગળી જઈ શકેને એ બધું આપણે હટાવી દેવું પડે. હા એકવાર તો મને યાદ છે
કઈ વસ્તુ હમ્મ?
એક વાર મને યાદ છે અમારા કોઈ સગા સંબંધીને ત્યાં જ આવો કેસ થયો તો. એ એમની પેલી મોટા માણસ સોની બીપીની દવા મૂકી હશે તો એબી પી ની દવા નાનું છોકરું લઈ લીધું.
ઓહો.
પછી એને તાબડતો હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું તો સારું છે કે સમયસર સારવાર મળી તો જીવ બચ ચી બાકી બીપીની દવાથી તો કેટલી આડત કેટલું આમ આખું બીપી ક કંટ્રોલ વગેરે જ થઈ જાય ને.
હોય. આ તો આટલું નાનું બાળક તો
એનું બીપી તો આખું એજ થઇ જાય ને એટલે જીવન મરણ નો સવાલ થઈ ગયેલો પણ એ તો બાળક બચી ગયું છેવટે. પછી ઘણી વાર આપડે હેલ ડાઇ પણ કરીને મૂકી દેતા હોય છે તો હેરડાઈ પણ પકડી લે છોકરાઓ એમાં પણ બહુ
કેમિકલ્સ હોય છે, બરાબર, સા ચી વાત છે. એ જ, હા એટલે આપણેે દવાઓનું તો બહું ખ્યાસ ધ્યાન રાખવું પડે, પછી અમુક કલર વાળા હોય નાની નાની હોય અમુક તો જેમ સમ જીને પણ મોડામાં મૂકી દેતા હોય હમ્મ. તો રાખવું પડે
બરાબર છે, અને આજકાલ તો ઘરની બહાર પણ બાળક નીકળી જાય ધારો કે તો કૂતરા પણ હોય છે
હા, હા એ પણ ડર હોય છે. કંઈ એમને એવું કંઈ વાયગું હોય એમાં એ ચાટી જાય, નન નખ વાગી જાય એ પણ બહુ ધ્યાન રાખ ખવું જરૂરી છે.
અને આજકાલ તો સિટીઝમાં પણ કેવું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં આપણે એમ કે ઉપર તો થોડું કુતરું આવે, પણ એવા પણ કેસીસ જોયા છે કે જેમાં કૂતરું ચાર માર સુધી ચડ્યું અને બાળક બહાર નીકળ્યું તો એને કરડી ગયું.
ઓહ. આવા પણ કેસ છે.
હા એવા કેસ પણ છે, એટલે બધી છ રીતે પેરેન્સ એ ધ્યાન રાખ
ધ્યાન રાખવું પડે, ઇવન આપણે આ ઘરમાં પેટ ડોગ રાયખું હોય એ પણ અહ ઘણી વખત આઉટ ઓફ કંટ્રોલ જાયને બાઈટ કરી દે છે.
હા, સાચી વાત છે.
નાના બાળક હોય ત્યાં થોડું નય જ રાખે તો વધારે સારું છે.
હમ્મ.
હમ્મ.
બરાબર છે.
એટલે એ બધું ધ્યાન તો રાખવું જોઈએ બહુ જ જરૂરી છે.
હા સાચી વાત છે. આજે વાતો કરીને તમારી સાથે બાળકોની સંભાળ વિશે ઘણી માહિતી મળી. અને આપણો સમય હવે પૂરો થાય છે, તો તમારી ર ચાલો
ઓકે-ઓકે થેન્ક યુ-થેન્ક યુ સો મચ.
બાય.